હા કેમ છો? બધા મજામાં ને?
હા તમે કેમ છો? મજા ને?
હા હમણાં બધામાં છે પણ રાતના થોડાક ઘણા વાગી ગયા છે એટલે થોડીક ઊંધ ને આવી રહી છે.
હા પણ મેં આજે થોડો દસ મિનિટ તમારા પર માંગુ છું. પાંચ સ્વાદિષ્ટ અને રસપ્રદ વિષય વાત કરવા જઈ રહ્યા છીએ જેનો ટોપિક છે ગુજરાતી ખાવાનું અને વાનગીઓ. ગુજરાતી પોતાની પોતાની સંસ્કૃતિ અને પરંપરા અને મહેમાનબાજી માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. તે તો તમને ખબર જ હશે. ગુજરાતી લોકો જેટલા મીઠા હોય એટલું જ તેમનું મીઠું એટલું જ મીઠું તેમનું ભોજન પણ હોય છે તે પણ તમને પહેલાથી ખબર જ હશે. ગુજરાતીઓ ભોજનમાં સ્વાદ સાથે આરોગ્ય નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણી ગુજરાતી વાનગી ઓછી તળેલી અને અને પચવામાં સરળ હોય છે. ઢોકળા, ખાખરા, થેપલા, ઊંધિયું, ફાફડા, જલેબી, જેવી વાનગીઓ આજે પણ આ દુનિયામાં ફેમસ બની ગઈ છે. તો આજે આપણે ગુજરાતી ખાવાનું ખાસિયત અને વિવિધ વાનગીઓ અને ગુજરાતી ફૂડ કલ્ચર વિશે ડિટેલ્સમાં વાત કરીશું. ગુજરાતી લોકો ખાવામાં તો ખુબ જ શોખીન હોય છે. ગુજરાતમાં દરેક પ્રસંગે અલગ અલગ સ્પેશિયલ ડીશ બનાવવામાં આવે છે. મને પર્સનલી ગુજરાતી થાળી ખુબ જ ગમે છે. કારણ કે તેમાં એક સાથે ઘણા પ્રકારના સ્વાદ મળે છે. મીઠું ખાટુ, તીખું, મશાલેદાર વગેરે. ગુજરાત ના દરેક વિસ્તારોમાં ફૂડ સ્ટાઈલ પણ અલગ અલગ હોય છે. કાઠિયાવાડી ફૂડ સ્ટાઈલ હોય છે. જયારે સુરતી ફૂડ થોડું મીઠાસ વાળું હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ગુજરાતી ખાવા વિશ વિશે સમજીએ. ગુજરાતી ખાવાની ખાવાની ખાસિયતો તો ગુજરાતી ભોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં બેલેન્સ મતલબ કે બધું બેલેન્સ હોય એટલે તે ખુબ જ હેલ્ધી ગણાય છે. ગુજરાતી થાળીમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ આવે છે. જેમ કે રોટલી, શાક. દાળ, ભાત, છાશ. અઠાણું, મીઠાઈ એક બધું જ સાથે હોય છે. આથી શરીરને જરૂરી ન્યુટ્રશ મળી રહે છે. ઘણી ગુજરાતી વાનગીઓ સમથી બને છે. જેમ કે તેથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. ગુજરાતી ફૂડમાં મીઠાસ તો મીઠાશનો તો થોડો ટચ ખાસ હોવો જ મળે છે. આ ટેસ્ટ ગુજરાતી ભોજનને યુનિક બનાવે છે. ગુજરાતી લોકો સિમ્પલ ફૂડને પણ ખુબ જ ટેસ્ટી બનાવી દે છે. ગુજરાતી લોકો અ મહેમાનોને પ્રેમથી ખવડવામાં આવે છે. ઘરે કોઈ ગેસ્ટ આવી તો તરત જ ચા, નાસ્તાની તૈયારી થઈ જાય છે. ગુજરાતી કલ્ચરમાં અતિથી દેવો ભવની ભાવનાથી જોવા મળે છે. ઘણી ગુજરાતી સ્નેક્સ લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. જેમ કે ખાખરા, ગાઠિયા આથી લોકો ટ્રાવેલ દરમિયાન પણ તેનો ઉપયોગ કરે છે. ગુજરાતી ફૂડ માત્ર ખાવાનું નથી, પરંતુ લાગણી અને પ્રેમનો સિમ્બોલ છે. હું મારી ફ્રેન્ડને ત્યા બે દિવસ પહેલા ગયો હતો. ત્યારે મારી ફ્રેન્ડના ઘરે ત્યાં પેટન રસ, પૂરી. અ અ મોહનથાળ. પનીરનું શાખ, રોટલી, દાળ ભાત. છાસ વગેરે તમામ આઈટમ ખાધી હતી. તે મને ખુબ જ ભાવી હતી. અને મારી ફ્રેન્ડ તે હોસ્ટેલમાં રહે છે. તેના કારણે તે પોતાના ઘરે સુકો નાસ્તો પોતાના ઘરેથી સૂકો નાસ્તો બનાઈને લઇ જાય છે, જેમ કે ચકરી, પાપડ પછી તળેલી પાપડી. ગાઠિયા, ફરસાણ વગેરે બધું તે ઘરેથી બનાઈને લઈ જાય છે. જેના કારણે તે લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકે છે. અને તે તેના મનગમતા રૂટીન પ્રમાણે ડેલી સવારે નાસ્તાના સ્વરૂપમાં તે સ્ટોર કરેલો નાસ્તો કરે છે. જેના કારણે તેને હેલ્ધી ખાવાનું પણ મળી રહે છે. અને તેને બહાર જવાનું, બહારથી લઈને ખાવાનો ખર્ચો પણ તેનો બચે છે. આથી ગુજરાતી લોકો અ ઓછા ખર્ચે પણ પોતાની અ વાનગીઓ ખાઈ શકે છે
હા ગ તમે કધતે એમ સાચી વાત છે કે માટે સમગ્ર ભારતીય પ્રસિદ્ધ છે ગુજરાતના ભોજન સ્વાદ સાથે આરોગ્ય વાદ ખાદ હમ્મ ધ્યાનમાં રાખવામાં આવે છે ગુજરાતી વાનગીઓ મીઠી, તીખી અને છાડી એ એમ ત્રણે સ્વાદ નુ સુંદર મિશ્રણ હોય છે. ગુજરાતના દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જોવા મળે છે કાઠિયાવાડી ભોજન, ટીગું અને મસાલાદારો હોય છે જયારે દક્ષિણ ગુજરાત મીઠાસ અને વધુ જોવા મળે છે ગુજરાતી થાળી સમગ્ર વિશ્વ પ્રસિદ્ધ છે અને તેમાં રોટલી, શાક, દાળ અને અઆ થકી ભાત, અઠાણું, પાપડ, અને મીઠાઇનો સમાવેશ થાય છે, ગુજરાતની જાણીતી વાનગીઓ ઢોકળા, ખમણ, ફાફડા જેવી વાનગી હોય છે મહેસાણા, અ પણ માટે જાણીતાશે ઘરમાં મહેમાન આવે ત્યારે પ્રેમથી વિવિધ વાનગીઓ પરરસવામાં આવે છે. તહેવારોના દરમિયાન ખાસ વાનગીઓ બનાવવાની પરંપરા પણ ગુજરાતીમાં જોવા મળે છે ઉત્તર ઉત્તરાયણ ઉત્તરાયણમાં યુ અને જલેબી દિવાળી ચકલી એમ ચવડો જયારે જન્માષ્ટમી પર પર મીઠાઈ બનાવવામાં ગુજરાતી ભજન પાત્ર હા એ તો છે પરંતુ પૌષ્ટિક પણ હોય છે ઘણી વાનગીઓ ઓછી પછી તેલ અને બ બનાવે છે અને તેમાં દાળ, શાકભાજી આજ હા ઉપયોગ થાય છે તેથી તેથી ગુજરાતી ભોજન આરોગ્ય પણ લાભદાયક બનાવવામાં આવે છે. આજના સમય ખુબ જ ગુજરાતીઓ માટે અ સારો છે.
તો હવે ચાલો કે હવે કેટલીક ફેમસ ગુજરાતી વાનગી વિશે વાત કરીએ તો તમે કીધું પ્રમાણે એ પ્રમાણે સૌથી પહેલા આવે છે ઢોકળા બેસનથી બને છે, જેને સ્ટીમ થી તૈયાર કરવામાં આવે તે સોફ્ટ ટેસ્ટી અને હોય છે. બ્રેકફાસમાં અને સ્નેક્સમાં ઢોકળાનો હ પરફેક્ટ ડિશ અ સ્નેક્સ કે બ્રેકફાસ માટે પછી આવે છે ખાડવી ખાડવી એ બેસનથી બ આવે છે તેનો ટેસ્ટ ખુબ જ યુનિક અને યુનિક અને ડિસ્લોઝર હોય છે. અને થેપલા તો લગભગ દરેક ગુજરાતી ફેમિલીનુ ફેવરેટ ફૂડ હોય છે. દરેકના ઘરમાં થેપલા વગર તો નાસ્તા ચાલતો જ નહી હોય છે. ખાસ કરીને મેથીના થેપલા ખૂબ જ ટ્રાવેલ દરમિયાન દરમિયાન લોકો થેપલા સાથે લઈ જવાનું પસંદ કરે છે. કારણ કે તે લાંબા સમય સુધી ખરાબ થતા ખાખરા પણ એક ખુબ જ ફેમસ મજાની સ્નેક છે ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે. ચા સાથે ખાખરા ખાવાનો આનંદ જ છે મને તો ચા સાથે ખ ખુબ જ ભાવે છે. હવે આપડે અગાડી જઈને ગુજરાતી અ ડિશની વાત કરીએ તો,
હ હવે ઉધીયુની વાત કરી, ઉંધિયુ ગુજરાતી ટેડિશનલ અને સ્લ તેમાં ઘણા બધા વેજીિટેબ જેમ કે કાકડી અરે જેમાં જેમકે ઘણા બધા વેજીટેબસ જેમ કે હ સૂરણ અ પાપડી બટાકાા બેંગણ બીટ વગેરે બધા જ વેજિટેબલ્સ મિક્સ કરીને તે કેળા વગેરે જેવ મિક્સ કરીને બનાવવામાં તે ખાસ કરીને ઉત્તરાયણ દરમ્યાન તેને ંધિય અને જી ખાવાવામાં ખુબ જ પસંદ કરે છે હઠિયાવાડીી ફૂડ પણ ખૂબ જ ફેમસ જેમ કે બાજરીનોો રોટલો ીંધાણ નુંરતું અસાની ચટણી છાસ કોમ્બિનેશન લોકોને ખૂબ જ પસંદ કરે છે કઠિયાવાડી થોડું સ્પાઈસી હોય છે પણ મને તો કાઠિયાવાડી ખાવાનું જ ગમે છે કેમ કે તે થોડું સ્પાઈસી હોય છે પણ ટ્રેડિશનલ પણ મ ભાવે છે ગુજરાતી સ્ટ પણ આ દુનિયામાં ફેમસ હોય છે ફેમસ છે ઘણી બધી ગુજરાતીઓની સ્વીટ પણ છે જેમ કે શ્રીખંડ મોહનથાડ બાસુંદી તરફેણી જેવી મીઠાઈઓ ફેસ્ટિવલ દરમિયાન ખાસ બનાવવામાં આવે છે દિવાળી દરમિયાન ફાફડા જડબી અને સ્નેક્સ બનાવવાની ટડિશનલ ખુબ જ પોપ્યુલર છે ગુજરાતી લોકો ફૂડ ખુબ જ સારી રીતે સેલિબ્રેસ્ન કરે છે અને તેઓ સેલિબ્રેશનમાં જોડાય પણ છે આથી ફૂળ ગુજરાતી કચન ન ખૂબ જ મહત્વનો ભાગ છે મારા ગુજરાતી સ્વીટ્ મારું સૌથી પસંદીું સ્વીટ્
બાસુંદી અને સતર ફણી છે મને બોજ વાવે છે અ એ િક ભનું એ આરોગ્ય પર ખુબ જ અસર પડે છે ગુજરાતી ફૂડ માત્ર ટેી નથી પરંતુ હેલ્ધ પણ હોય છે તે તો તમને ખબર જ હશે તેથી આપડે ગુજરાતીથી ખાવાનું એ સૌથી મહત્વનોો ભાગ બજવે એવું લાગે છે તો આવી જ રીતે આપણેે વાત કરતા રહીશું
હા